બસ એકદમ મજ જામાં.
શું છો
બસ જો બ્રેકફાસ્ટ કરીને બેઠો છું, કામકાજ કરવા માટે.
હમણાં હમણાં ઘણા ને એ ટેવું હોય કે નાસ્તો તો કરવા જોઈએ જ એમ.
હા નાસ્તા વગર તો ના ચાલે સવારરમાં કારણ કે સવારે, હોય જ નહી આપણા બોડીમાં એનર્જી નાસ્તાથી એનર્જી પણ સારી છે.
અ આખી રાત સુઈ જઈએ એટલે પેટ ખાલી થઇ જાય, એટલે કંઈક તો ખાવું જ પડે, પણ આમે આમ બધી રીતે જોવા જઈએ ને, તો સવારે તો નાસ્તો કરવો જ જોઈએ, હ બહુ સારું હેલ્થ માટે પણ સવારનો બ્રેકફાસ્ટ હોય ને બહુ જ ઇમ્પ ઇમ્પોર્ટન્ટ છે.
હા કારણ કે આખો આખી રાત તમે ભૂખ્યા પેટે સુઈ એટલે સાંજે છેક તમે ડિનર કર્યું હોય આખી રાત ન દ બાર કલાક નો ગેપ પડે.
હમ.
પછી સવાર સવાર સવારમાં બ્રેકફાસ્ટ કરીએ તો બોડીને એ એનર્જી ની જરૂર પડે તો એને આરામ થી મળે છે પેલી જ વખત માં
એમે હવે તો આ બધું જે હેલ્થ માટે એને બધું જે કેમ પેન ચાલ કેટલું હેલ્ધી ફાઈબર ને અ બધા સીડ્સ ને, ફૂટ્સને એવું બધું ખાવાનું હોય છે.
હમ્મ, સવાર સવારમાં મ આપડા માઈન્ડ ને જ ગ્લુકોઝની જરૂર પડતી હોય, અ કામ કરવા માટે એટલે સવારનો જે નાસ્તો હોય એનાથી જે મળી જાય તમને જે થે થી તમારી મોર્નિંગ પણ ફ્રેશ રે, યાદશક્તિ મેડિ ટેશન, કોન્સનટ્રેશન આ બધામાં ફેર પડે એની અંદર, બ્રેકફાસ્ટ સવાર સવારમાં સારો હેલ્ધી
હમ્મ, હા આપે જુ જોરડાજુ આવતા ને તો પેલા આખે આખ ઘી વાળી ભાખરી